કઈ છે હલો નમસ્કાર મિત્રો કેવો છે
હું મજામાં તમે કેમ છો
સરસ તમારાથી આજે જે છે ને પરંપરાઓની ઉપર તમારાથી મને સવાલ પૂછવાનું છે
હમ્મ
તો મિત્ર તમારો શે પેલા સવાલ આજ છે કે પરંપરા મહત્વ શું છે પરંપરા નુ મહત્વ
પરંપરા એટલે કે તે પેઢી દર પેઢી ચાલતા આવતા રિવાશો એટલે રીતિ-રિવાશો અને સંસ્કારોને પરંપરા કહે છે.
જી મિત્ર ભારતીય પરંપરા ખાસિયત શું છે
ભારતીય પરંપરા વિવિધતા એકતા પ્રેમ અને આદર પર આધારિત છે એટલે આપણા ભારતમાં એક નથી બહુ સારા લોક હતા. તેના અલગ અલગ પ્રકારના લોકો રહેતા હતા તેમાં ગુજરાતી મરાઠી પંજાબી એને બઉ. બધા સાર લોક એક એકતા સાથે આ ભારતમાં રહેતા હતા.
જી મિત્ર તમારાથી આ આગલા સવાલ એવો જ છે ને કી. વાડીલોનો આદર્શ માટે કરવો જોઈએ
હ વડીલોન ને. વડીલો અનુભવ અને જ્ઞાનનો ભંડાર છે તેમાનો આદર કરવો એ સારી પરંપરા છે. આપણા ને વડીલ લોકો અને છોટા પણ નાના-મો ટા લોકોને આદર કરવું જોઈએ આ આપણા સંસ્કાર હોય છે.
તમાંથી આગળની સવાલ એવો છે કી મહે માનનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે.
અ
મહેમાનનું સ્વાગત.
મેં માનું મિસ. આદર અને પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે. એટલે આપણે ઘેર જો મહેમાન આવે, તેને આદર કરવું જોઈએ. એટલે તેના સાથે સારા વહે. વાર સારા વાચન કરવું જોઈએ, એટલે તેના પણ ખુશી થાય.
જી મિત્ર. અઅ. કે સંયુક્ત પરિવારનું મહત્વ શું છે.
સંયુક્ત પરિવારમાં પ્રેમ. સહકાર અને એકતા જળવાઈ રહે. છે, એટલે આપડા સંયુક્ત પરવારમાં લોકો એકબીજાને સાથે પ્રેમ ભાવનાથી રહે, આદર કરે, અ એટલે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં એકબીજાને, સાથે ખડા રહે, જોએ છે. એને સંયુક્ત પરિવાર કહેવામાં આવે છે.
જી મિત્ર. અને તમારાથી આગળની સવાલ એવો છે કે, ભારતીય સંસ્કૃતિમાં નમસ્તેનું મહત્વ શું છે.
અ ભા નમસ્તે આંદર. હમ, બીમીત. વિનમ્રતા અને સમ્માન દર્શાવવાની પરંપરા છે. એટલે આપણાને કોઈ મોટા માણસને. તેને નમસ્તે કરવું, પ્રણામ કરવું જોઈએ, એ આપણા સંસ્કાર હોય છે. અને આપણા સંસ્કાર આપના પેઢી દર પેઢી મળતી પરંપરાથી આવતા. રીતિ રિવાજોમાં આવી જાય છે. એટલે આપણાને નમસ્તે કરવું જોઈએ.
જે જી મિત્રો સરસ બોલ્યો તને, અને તહેવારો પરંપરા કેવી રીતે જળાવે જાળવે છે.
તહેવારો દ્વારા જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ જીવત રહે છે, એટલે આપણા ઘરે જે દાદા-દાદી, નાના-નાની હોય ને, તેને ખબર છે ને. પહેલાના જમાનામાં લોકો કેવી રીતે તહેવારો ઉજવામાં આવે છે, તેથી આપણાને આજ પણ એટલે આપણાને ખબર નથી હતા કે દિવાળી કેવી રીતે મનાવે છે, તે દિવાળીને પીછા કોન ના કહાની છે, સોરી છે, આપણાને પરંપરા પીઢી દર પીઢી આપણા દાદા-દાદી, નાના-નાની થી મળે છે, એટલે આપણા ઘરને આ તહેવારો પરંપરાથી ઉજવાય છે.
જી મિત્ર સરસ બોલ્યા તને તમારા થી આગળની સવાલ એવો છે કે પરંપરાગત વસ્ત્રો ક્યાં છે?
પુરુષો માટે ધોતી, કુર્તા અને સ્ત્રીઓ માટે સાડી અ ચણિયાચોળી વગેરે પરંપરા વસ્તુઓ છે. એટલે કે લો જો પુરુષ હોય ને, તે માટે ધોતી-કોતા આ તેના પરંપરા દર્શાવે છે. અને સ્ત્રીઓ માટે સાડી, સૂટ આ તેના પરંપરા માં આવી જાય છે.
જી, જી મિત્ર, તમારાથી આગળનો સવાલ એવો છે કે, પરંગ જે પરંપરાગત ભોજન છે, આ શું છે?
ખીચડી, રોટલી, શાક, દાળ, ઢોકલા અને ઊંધિયુ પરંપરાગત ભોજન છે. એટલે કે અલગ-અલગ પ્રકારના, અલગ-અલગ રાજ્યમાં, અલગ-અલગ લોકોને ભોજ જન હોય છે, એટલે તેને પ્રિય ભોજન હોય છે.
જી મિત્ર. તમારાથી આગળની સવાલ એવો છે કે, લગ્નમાં પરં પરંપરા નું મહત્વ શું છે લગ્નમાં?
અ લગ્નમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને રિવાજો નું પાલન કરવામાં આવે છે. એટલે અ લગ્ન એટલે બે બે નિષ્ઠોના સંબંધ હોય છે. તેના પતિ-પત્ની બને છે, એક એક ન‌ઈ જીવન શુરુ કરવામાં આવે છે. એટલે બંને કસમ ખાય છે ને, એકબીજાના સાથ કદી નથી છોડવાને, અને કોઈ પણ મુશ્કેલ સમયમાં સાથ રહે છે, એ એના. પરંપરાનો વિવિધ ધાર્મિક વિવિધોને રીતિ-રિવાજ પાલન કરવા આવે છે.
જી મિતિત્રા. તમારાથી આગળનો સવાલ એવો છે કે, લોકનૃત્ય શું છે?
હ, હમ. લોકનૃત્ય એટલે એમાં ગરબા આવી જાય. અ રાસ આવી જાય, દાંડી આવી જાય, ભાંગડા. એટલે ઘુમર જેવા નિત્ય પરંપરાનો લોક પરંપરા નો ભાગ છે.
જી મિત્રા. બાળકો નું પરંપરા શા માટે શીખવી જોઈએ? હમ
બાળકોને પરંપરા જેથી તેઓ પોતાનું સંસ્કૃતિ અને મૂલ્યોની સમજી શકે તે રીતે પર બાળકોને પરંપરા શીખવી જોઈએ
જી જી મ હ આગળની સવાલ તમારે ત્યાં પૂછવાનું છે કે લોકગીત નું મહત્વ શું છે
આ લોકગીત નો આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને જીવિત રાખે છે
હ
જી મિત્રા પરંપરા અને સંસ્કૃતિ નો સંબંધ શું છે
પરંપરા એ સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે એટલે પરંપરા હોય તે લોકો સંસ્કૃતિ અને તેના સંસ્કાર બની શકાય
જી મિત્રા તમારા થી આગળની સવાલ લ એવો છે કે પરંપરાઓ સમાજ ને શું શીખવે છે
પ્રેમ એકગતા શિસ્ત અને સહકારનું મહત્વ શીખવે
જી જી મમ તમારાથી આગળ ન સવાલ એવો જ છે કે સારી પરંપરાઓ કેવી રીતે જળાવવી જોઈએ
સારી પરંપરા વાડીલોને આદર કરીને અને સારા રિવાજોનું પાલન કરીને આપણે અ સારી પરંપરાને રીતે જડાવી
જી મિત્ર તમારાથી આગળનો સવાલ એવો પૂછવાનું છે કે પરંપરા બદલાય છે
હા સમય સાથે કેટલીક પરંપરાઓ બદલાય છે પરંતુ સારા મૂલ્ય જળવાઈ રહે છે
ધન્યવાદ તમારાથી વાત કરીને બહ સારી લાગ્યું અને તમારા જે આન્સર છે મને ગમ તો તમારા દસ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો
શુક્રિયા